હા શું કરું છું મજામાં.
બસ મજામાં તમે કો શું કરો છો.
બસ મજામાં હું શું કહેતી હતી આપણે આપણા દેશમાં જે અલગ અલગ તહેવારો છે એના વિશે ચર્ચા કરી આજે.
હા બિલકુલ કેમ નહી.
તમારો સૌથી પ્રિય તહેવાર કયો છે.
મારો આમ તો મને બધા તહેવાર ગમે પણ સૌથી વધારે જોવા જઈએ આપણેે તો મને દિવાળી બહુ ગમે.
હા મને પણ. તે મને પણ દિવાળી તો આપણા હિન્ંદુઓનો નવું વર્ષ ગણવામાં આવે છે. એમાં લોકો ઘરે ઘરે કેટલું ખૂબ સરસ રીતે ઉજવણી કરતા હોય છે.
હા એજ ને બધા મસ્ત ડેકોરેશન ઘરને સજાવે પછી બધા ખરીદીઓ કરે અને ઘર સજાવે બધા ફટાકડા ફોડે એટલે મજા આવી જાય.
અને ખાલી દિવાળી જ નહીં આખા વર્ષમાં જેટલા બી તહેવારો આવતા હોય છે એ બધા જ ખૂબ ભારતના લોકો ખૂબ સારી રીતે ઉજવે છે.
હા એ પછી ઈદ હોય કે પછી દિવાળી હોય કે ઉત્તરાયણ હોય બધા તહેવાર હોય ક્રિસમસ છે બધા તહેવાર આપણા ભારતમાં તો બધા એકદમ સારી રીતે ઉજવે.
હા કોઈ પણ નાત જાત જોયા વગર આખો ભારત દેશ ખૂબ સારી રીતે ઉજવતો.
બિલકુલ બિલકુલ અને બીજું આપણે જો વાત કરીએ નવરા ત્રીની તો દસ દિવસ આપણેે માતાજીની ઉપાસના આરાધના કરીએ પછી ગરબા ગઈએ નવા નવા કપડા પહેરીએ એમાં પણ કંઈક વાત જ અલગ છે.
હા હ નવરાત્રી પણ મારો પણ બહુ ખૂબ પ્રિય તહેવાર છે. મને નવરાત્રિ સૌથી વધારે ગમ તો હોય છે. હા હું તો દર વર્ષે જાઉં છું અને દસે દસ દિવસ મને એની ઉજવણી કરવાનું ખૂબ ગમે છે. નવી નવી ચણિયાચોળી પહેરવી તૈયાર થવું અને આખી રાત રમઝટ કરવી મને બહુ પ્રિય છે.
હા એજ ને કેટલું સરસ દિવસ હોય જ્યાં જ્યાં જોઈએ. ત્યાં માતાજી નો ગબ્બર બનાવેલો હોય પછી બધા ભેગા મળીને આરતી કરીએ અને પછી ગરબા ગઈએ એ મજા જ કંઈક અલગ હોય તહેવારમાં તો અને ઉત્તરાયણમાં બી એવું જ હોય છે બધું.
હા ઉત્તરાયણની સાથે સાથે જ હોળી ધૂળેટી પણ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. એમાં નેચરલ કલરનો ઉપ યોગ કરીને લોકો આખો દિવસ એની ઉજવણી કરતા હોય છે. ઘરે ગુજીયા બનાવે છે. સ્વીટ બનાવે છે. અને આખી દિવસ ઉજવણી કરતા હોય છે.
એજ તમે જાઓ ધુળેટી રમવા બધા?
હા અમે તો બધા ફ્રેન્ડ સર્કલ જોડે જઈને અને ખૂબ જ પાણી અને ગુલાલ અને ખાસ તો ફુગ્ગા પાણીના ભરીને એકબીજા પર નાખીને મસ્તી કરતા હોઈએ.
અમે પણ હા દર વખતે અમે બધા ફ્રેન્ડ્સ કોઈના ઘરે ભેગા થઈએ અને પછી રમીએે એટલી મજા આવીઈ જાય કે ના પુ છો.
હા હ સાચી વાત છે તમારી અને ખાલી હિન્દુ ઓનો તહેવારને જોડે જોડે મુસલમાન અને ખ્રિસ્તીનો તહેવાર પણ બો ખૂબ સારી રીતે આપણા ભારત દેશમાં ઉજવવામાં આવે છે.
હા એ છે ને આપડે જોઈએ તો ઈદ માં બ ધા ઘરે નવું નવું ખાવાનું બનાવે પછી ક્રિસમસ હોય તો પછી બધા આમ મસ્ત ઘર ડેકોરેશન કરે અને અમે તહેવારોની વાઈબ જ કંઈક અલગ હોય નઈ.
હા અમે તો જ્યારે ક્રિસમસ હોય ત્યારે ચર્ચમાં જઈએ અને એમના તહેવારો વિશે કશું નવું જાણવા અને શીખવા મળે અને એ બધું જોઈને ખૂબ આનંદ થાય કે જ્યારે બધા જ જ્ઞાતિના લોકો એકજૂટ થઈને તહેવારોની ઉજવણી કરતા હોય
હા એજ તો આપણા ભારતની ખાસ ખાસિયત છે કે બધા આમ જોડે મળીને બધા તહેવાર સેલિબ્રેટ કરે અને એકબીજા જોડે આમ ભળે તહેવારો છે ને આમ બધા લોકો નજીક લાવવાનું આમ કામ કરે.
હા એ તો વાત સો ટકા સાચી છે હ અને સાથે સાથે એવું નહીં કે હિંદુ લોકો જ આ સૌથી વધારે ઉજવે મુસલમાનો પણ જ્યારે સાથ આપે ને ત્યારે બહુ સારી રીતે અને બહુ ખુશીનો આનંદ થાય.
હા એ જ આપણા ભારતના દેશના લોકોની વાત જ કંઈક નીરાલી છે આખી.
હા આપણે જોઈએ તો વિદેશોમાં આટલા તહેવારો ઉજવવામાં નથી આવતા પણ ભારત દ દેશ જ એવો છે કે જેમાં બધા જ લોકો બધા જ તહેવારો ખૂબ ઉત્સાહ ઉમંગ અને બહુ સારી રીતે ઉજવતા હોય છે.
ઈસ તો આપડા ખાસિયત છે અને શું આપણેે જોવા જઈએ તો પછી જયારે પેલું શું કેવાય તહેવાર આવે છે ને મે હુંને નામ ભૂલી ગઈ છું. એમાં પણ બહ મજા આવે
હા કોઈ એક તહેવાર નહી ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે અને ખૂબ મજા આવતી હોય છે મને તો આખો દિવસ એ દિવસ જ કંઈક અલગ હોય છે વાતાવરણ જ કંઈક અલગ તમને જોવા મળે લોકોના ઉત્સાહ હોય લોકોને એટલું બધું ગમે એવું નહીં કે ખાલી નાના છોકરાઓને નાના છોકરાઓથી લઈને મોટા મોટાથી લઈને વડીલોને બહુ ખૂબ સારી રીતે લોકો ઉજવતા હોય છે
તમે તહેવારો ફ્રેન્ડસ જોડે સેલિબ્રેટ કરો કે પછી ફેમિલી જોડો
અમે તો પ એવ સૌથી વધારે તો ફેમિલી જોડે જ ઉજવવા અને ખૂબ સરસ મજા આવે છે હા ઉજવીએમ ફ્રેન્ડ્સ સાથે પણ પણ સૌથી વધારે તો મને ફેમિલી જોડે જ ગમે
હા એ જેમની વાત જ કક અલગ હોય હું પણ આવું જ કરું છું તો અમુક તહેવારો મિત્રો સાથે અને અમુક છે એ પરિવાર સાથે ઉજવું
હા અમને તો ઘરમાં નવી નવી વાનગીઓ બનતી હોય અને ખૂબ મજા આવતી
હા મારી મમ્મી તો છે ને દર તહેવારમાં નવું નવું બનાવે ઉત્તરાયણમાં ચીકી બનાવે પછી હોળી હોય ત્યારે પેલા લાડવા અને પેલી સેવ ને એટલું બધું પાડે ને અને પછી ખાવાની મજા જ કંઈક અલગ આવે કેટલું મસ્ત બનાવે ને
હા સાચી વાત છે અમારા ઘરે પણ કંઈક આવું જ હોય છે દિવાળીના ટાઈમમાં તો એટલું બધું ઘરને સાફ સફાઈ કરે અને નવી નવી વાનગી બનાવતા હોય છે અને મહેમાનો જ્યારે આવે તો ખૂબ ગમે કે વર્ષમાં આ એટ એક દિવસ એવો હોય છે જેણે આખું જે નાતના લોકો અને જે દેશના લોકો એ બધા બહુ સારી રીતે સેલિબ્રેટ કરતા હોય છે
હ આજ તો ભારતની પરંપરા છે આપડી કે બધા મસ્ત આવે
હા સાચી વાત છે તમારી
હ અને કેવું બધા મજામાં ઘરે આંટી ને અંકલને બધા
હા બસ મજામાં તમારે
બસ મજામાં જોબ તમારી કેવી ચાલે
બસ સારી ચાલે છે મારી જોબ તો
હમ્મ તમે કઈક ફરવા ગયા તા કે નહી આ વખત
ના ના બસ હવે અમે એ જ જોઈએ છે કે કોઈ તહેવાર આવે અને અમે લોકો જઈએ તહેવારની સાથે સાથે માતાજીના દર્શન કરવાનું બી ખૂબ મહત્ત્વ હોય છે
હમ્મ બિલકુલ તમને સૌથી વધારે કઈ જગ્યાએ જવાનું આમ મન થાય
મને તો છે ને પહાડોવાળી જગ્યા જે નેચરલ હોય ત્યાં જવાનું ખૂબ મને ગમતું હોય છે
હા એજ ને ત્યાં કેટલી શાતી મનને મળે પછી અલગ અલગ આપણને એમ પ્રાણીઓ જોવા મળે પછી અલગ અલગ લોકો મળે મજા આઈ જાય ની
હા અને હવે તો ચોમાસાનું સિઝન ચાલુ થઈ છે તો ચોમાસાના સિઝનમાં મને હિલ સ્ટેશન પર જવાનું ખૂબ જ ગમતું હોય છે
બિલકુલ મને પણ ચોમાસાની વાત નીકળી તો મને હમણાં જ ન્યૂઝમાં જોયું તું કે અત્યારે જોઓ ને બધા પ્રદુષણને એના કારણે વરસાદને ગમે ત્યારે સિઝનમાં બધું અલગ અલગ જેમ કે ઉનાળામાં વરસાદ પડે છે છે ને એ બધું એના લીધે કેટલા ખેડૂતોનું નુકસાન થયું છે આપડા એ પણ આમ મોટી સમસ્યા છે પ્રદુષણને લઈને
અને જ્યારે બિન જે વાતાવરણ બિન જે ઋતુના પ્રમાણે વરસાદ પડતો હોય છે તેના લીધે વધુ નુકસાન ખેડૂતોને જોવા મળે છે આખા વર્ષનો એમને જે મહેનત હોય છે એ બધી પાણીમાં જતી રહે છે
એજ તો બિચારા કેટલી મહેનત કરે આ ઉનાળામાં પણ આમ ખરા તાપમાં ખેતરમાં કામ કરતા હોય અને પછી આ પ્રદુષણ એ પ્રદુષણ ફેલાવનાર બી આપણેે જ છે બરાબર આપણા લોકો દ્વારા જ ફેલાવવામાં આવે છે કારણ કે આપણે જોઈએ તો પહેલાના જમાનામાં તો આટલા બધા સાધન બીનહ હતા અને અત્યારે તો દરેક ઘરમાં ચાર પાંચ વાહન તો હોય જ છે
કેમ કે હવે લોકોની જીવનશૈલી જેવી અલગ થઈ ગઈ છે કે ઘરની થોડી બહાર જવું હોય તો બી લોકો વ વહીકલ ત્યા વગર જતા નથી અને સૌથી વધારે કચ કચરો અને જ્યાં જોઈએ ત્યાં કોઈ બી નદી નાળામાં. કચરો ના. રાખી દેવ એના લીધે વાતાવરણને વધુ નુકસાન થાય છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ વધારે થાય છે. એના લીધે વધુ તાપ. પડે છે વધુ વરસાદ. પડે છે અને વધુ ઠંડીના લીધે લોકો હેરાન થાય છે.
હા એજ પણ હું તો છે ને બહુ નજીક નજીક જવુ હોય ને તો હું તો ચાલીને જ જઉં કારણ કે આપણે ટ્રાય કરવો જોઈએ કે પ્રદુષણ ઓછું થાય હું તો એટલું માનું કે બધાએ આપણે નજીક નજીક જવું હોય તો ચાલીને જવું જોઈએ. કે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવું જોઈએ જેથી જે પ્રદુષણ વધ્યું છે એ ઓછું થાય અને આપણને જ કામ આવશે જો આ બધું ઓછું થશે તો.
હા બિલકુલ બિલકુલ. બિલકુલ સાચી વાત છે તમારી લોકોને જીવનશૈલી સુધારવાનું ખૂબ જરૂર છે કેમકે તમે જો જીવન સુધારશો તો તમારું સ્વાસ્થ્ય બી સારું રહેશે અને વાતાવરણને બી નુકસાન ઓછું થશે.
હા એજ ને અત્યારે તો જોઈએ તો કેટલા લોકો બીમાર પડતા હોય છે કેમ કારણ કે આમ અત્યારે બધું ખાવાનું છે બધું અલગ જ આમ જેમ કે બધું દવાથી ઉગાડવામાં આવે છે અને બધું એના લીધે પણ આમ આપણને મતલબ પેલા લોકો. તેર એશી વરસ તો આમ મિનિમમ જીવતા ત તા પણ હવે તો કઈ આપણેે કવીય ને કે જીવનનું કઈ કહેવાય નહી.
હા સો ટકા સાચી વાત છે. તમારી કેમ કે પહેલાના જી. જચવનમાં બહુ લોકો પોતાના તંદુરસ્તીને સૌથી વધારે. અ પ્રથમ સ્થાન પર રાખતા હતા પણ લોકો હવે તો બહારનું વધારે ફાસ્ટ ફૂડ સૌથી વધારે જમતા હોય છે. અને પોતાનું સ્વા સ્વાસ્થ્ય પર કોઈ સમય નથી આપતા તો તેથી વધારે લોકો બીમાર પડતા હોય છે.
એજ બિલકુલ સાચી વાત કઈ તમે.
હા ચલો મને આજે ખૂબ મજા આવી તમારી જોડે આવા ટોપિક પર વાત કરીને. બા ફરી આપણે અવાજ પર. ચર્ચા ફરી આગળ કરીશું.
બિલકુલ બિલકુલ.
સારું ચાલ થેન્કયુ બાય હા.